હલો
હલો
કેમ છે?
બસ મજામાં તમે કેમ છો?
બસ જો એકદમ મજામાં છેજાવી લીધું.
હા જમી લીધું.
હમ્મ બસ આા જમીને બેઠા. હમ્મ ગયા તા કે નહી ક્યાંક ફરવા વેકેશન ચાલે જ તો.
હા, હું વેકેશન ચાાલ જ તો આબુ ફરવા ગયો હતો મનેજ.
સરસ કોણ કોણ ગયા ત ફ્રેન્ડસ જોડે કે ફેમિલી જોડે?
હું ફ્રેન્ડસ જોડે ગયો હતો તમે ક્યાંક ગયેલા?
ના હું તો ગઈ નથી પણ વિચારું છું, કે જઉં ક્યાં કેમ.
કોણ જોડે ફ્રેન્ડસ કે ફેમિલી જોડે?
હમ મારી ઈચ્છા તો ફેમિલી જોડે છે.
ફરવા જોવાની ઈછા છે તમારે.
અમારે ઈચ્છા છે કે મનાલી સાઈડ જઈએ ક્યાંક.
ઓહ મનાલી ત્યાં તો ખુબ મજા આવે,
હમ્મ ત્યા બરફ ને એવું હોય ને મને બહુ ઈચ્છા છે, ત્યાં જવાની એટલે અમે જોઈએ છીએ.
હા, ત્યાંના પહાડો તો એકદમ સુંદર હોય છે.
હમ્મ એજ ને અને મને એવું આમ કેવાય ને કે કુદરતી. જગયા હોયને બને બૌ ઘમ એમ.
મને પણ ખુબ ગમે પણ હું તો મને ભી જઈ આ્યો. ત્યાં બહુ સારા બધી વસ્તુ છે.
ઓ સારું કેવાય તમે જઈ આ્યા પછી બીજે ક્યાં ક્યાં ગયેલા છો?
હમ્મ મનાલી પછી આબુ અંબાલી શ્રીનાજી ઉદયપુર. મોસ્ટ ઓફ નોર્થ ઇન્ડિયા ફરી દીધું છે ને.
અચ્છા સારું કેવાય.
હા, તમે કઈ ગઈ ફરી વાર ગયા છો.
હું તો આમ તો વધારે ધાર્મિક સ્થળ પર ગઈ છું, જેમ કે અંબાજી ચોટીલા. છે પાવાગઢ છે. પછી અમે આ ડાંગ ગયેલા સાપુતારા પછી ગયા વર્ષ તેમાં એક ઇન્ટરનશનલ ટ્રિપ પર ગયેલા અ સ્વિટ્ઝરલેન્ડ ગયેલા
ખુબ સરસ સ્વિટ્ઝરલેન્ડ માં ફૂડ આપડું મલી રહે
અ હા આમ મળી રહે પ પણ એક્સપેન ઘણું કે હું તો ખાી છું અમે તો છે ને ફૂડ પેકેટ નથી આવતા અત્યારે તો જે પેલા ખાલી રેડી હોય કુક કરવાના ખાલી ગરમ પાણીમાં નાખી દેવાના.
હા
એ લઈનને ગયા હ અમે એ લઈને ગયા તા અને થોડું બો‌ ત્યાં ખાધેલું ત્યાંની જે ફેમસ ઇન્ડિયન રેસ્ટરેન્ટ છે.
અચ્છા મને તો એવું લાગે છે આ ઈન્ટરનેશનલ બધી કન્ટ્રીમાં તો મોસ્ટ ઓફ નોન વેજ જ મલતું હશે.
હા પણ ઇન્ડિયન ફૂડ મળે છે એવું પણ નથી કે બધે નથી મળતું પણ હા થોડું એ એક્સપેન્સિવ હોય કારણ કે ત્યાં હવે લોકો આપડા જેમ વેજ હોય ને વેજ વજિટેરિયન એટલે
હા અહીથી આપડે ફૂડ પેકેટ લઈ જવું સારું રે નઈ
હમ અત્યારે તો કેટલું બધું આપડે આમ નવું નવું નીકળે છે કે દાળ ભાત પણ હોય એમાં એટલે દાળ ભાત ના પેકેટસ પણ હોય છે પછી શાક કોઈ ખાવું હોય પછી તમારે જે બી ખાવું એ ફ્રેન્ચ ફ્રાઈસ છે સમો સા ઘણું બધું વેરાયટીસ મળી રહે
હા એકદમ સાચી વાત છે તમારી ત્યાં આગળી સ્વિઝરલેન્ડમાં કઈ જોવા જેવી વસ્તુ તમને લાગી
લાગી તમે સૌ હોય તો મને કેજો આપે હંમેશા ઓનલાઈન બધું નક્કી કર્યું તું
ચોક્કસ કઈશ
હમ બોલો
તમારે હવે આ વખત તો મનાલી જવાનું પણ આવતી વખત નું કઈ પ્લાન કરી નાખ્યું તમે
અ હા જોઈએ એટલે આમ તો કર્યું નથી પ્લાન કારણ કે હજી આજ સક્સેસ થાય. વાદો પછી કરીએ છીએ પણ ઈચ્છા છે કે ફ્રેન્ડ જોડે ક્યાં આમ ફરવા જઈ એ કારણ કે અમારે છે ને કોલેજ નું લાસ્ટ ઈયર છે. એટલે પછી તો અમે બધા મળીએ ના મળીએ એટલે.
હમ તમારી એકદમ સાચી વાત છે‌ હવે તો છેલ્લા વર્ષ પછી કોઈ કોઈને મલે ના મલે બધા એમની દુનિયામાં વ્યસ્ત થઈ જાય છે.
હમ બિલકુલ અને કેવું તમારે એક્ઝામ ને બધું પતી ગયું
કામ બધુ પત્યું
સરસ બસ અમારે સારી ગઈ છે.
અચ્છા પણ મને આ વખત નું સેમ બહુ હાર્ડ લાગ્યું.
અ તમે કયા સેમ માં છો.
હું‌ ચોથા સેમ માં હતો.
ચોથા ને હો ને તમે શું કરો છો.
હું બીસીએ કરું છું.
હમ પણ કેવું જેમ જેમ આપડે આગળ જઈએ કોલેજમાં એમ એમ ભણવાનું હાર્ડ આવતું રહે એટલે થોડુંક. બહુ તો હાર્ડ લાગે મહેનત કરવાની.
હા, તમારી સો ટકાની વાત છે.
હમ એજ બીજુ કો કેવું છે. શાંતિ
એકદમ મજામાં તમે તો તમારા ઘરમાં. આંટી અંકલ તમારા બેન બધા મજા મા
હમ બિલકુલ કૂલ બધા મજામાં છે. તમારે કો બધા ઘરે શાંતિ ને બધા મજામાં ને.
હા એકદમ મજામાં બસ જલસા કરે છે. બધા બતાર તો
સરસ સરસ તમને ખાવા બનાવતા આવડે કે નહી.
હા, ખાવાનુ બનાવતા આવડે પણ અમુક જ વસ્તુ આવડે જેમ કે મેગી. પનીર ની સબ્જી.
મેગી ઇટસ ફની ના.
હા એ પણ છે. બટ આવડે તો કેવાય.
હા એઈ તો છે. હા થોડું બહુ તો ખાઈએ કઈ બીજું શું આવડે પનીર ન સબ્જી પછી.
હા પનીરની સબ્જી આવડે પછી રોટલી બનાવતા આવડે છે. અને છેલ્લા કંઈ ના હોય, તો મસૂર રાઈસ બના થઈ લે. હલો.
હ, સારું કેહેવાય. તમને બનાવતા આવડે છે? બાકી આજકાલ તો કોઈને બો ખાસ આવડતું નહીં હોતું. બનાવતા બધા ઓનલાઈન જ મંગાવવામાં માને.
હા, પંદરરોજ કઈથી ઓનલાઈન મંગાવી એ? અહીં ઘડી હોસ્ટેલમાં રહીએ, તો પછી પછી જાતે શીખવું જ પડે ને?
હા, એ તો છે. હોસ્ટેલ લાાઈફ તો કેવી હોય? તમારી હોસ્ટેલ લાઈફ કેવી આમ? કંઈ એક્સપિરિયન્સ કંઈ શકો કે આમ કેવી લાગે? પેરેન્ટ્સ વગર?
હોસ્ટેલમાં તો જો પેલા પેલા પેરેન્ટ્સ આપડી જોડે ના હોય, તો તો પેલા તો આપડે બહુ જોવું પડે કે કે એમનું બધું થાય ને? કેમની આપડે તૈયારી કરીએ, તો પછી પેલા તો ડિફિકલ્ટ લાગે, પણ હવે એટલું બધું ડિફિકલ્ટ નથી લાગતું.
હમ, બરાબર છે.
તમે કહો, તમે હોસ્ટેલમાં રહો છો કે ઘર જ રહો છો?
ના, હું તો ઘરે જ રહું છું.
અચ્છા.
હમ, કેવું? એનું જમવાનું હોસ્ટેલ નું કેવું? સારું હોય કે પછી ઠીકઠાક?
હોસ્ટેલ ન જમવાનું સારું હોય છે, પણ મારા હાથ ન સ્વાદ તો નથી. આવું તો
હમ, એતો છે. મમ્મીના હાથ ન તો કોણ જ આપણને આપી શકે?
હા, એ બી. પણ બહારનું ખાઈને તો ઓચા ગયા છે હવે. હવે, તો ધર ની ખુબ યાદ આવી ગઈ છે.
હા, તો વેકેશનમાં ગયા નહીં તમે ઘરે કે?
હા, વેકેશનમાં ગયલો, પણ હવે સ્ટાર્ટ થઈ જશે, એટલે પાછો આવી ગયો બે. દિવસ એલા
અચ્છા, બરાબર. પર છે, હોસ્ટેલ લાાઈફ. પણ હવે શું કરીએ, ભણવાનું બી અત્યારે હોય, જરૂર. જરૂરી છે, એટલે રહેવું પડે.
હા, જરૂરી છે. હવે રહીએે છે, બાકી તો અમે અમારા ગામડામાં એકદમ જોરદાર ચર્ચા કરતા હતા.
હમ. ગામડાનું જીવન લાગે સારું તમને, કે તમે સિટીમાં સિટી? નવ
સીટી નું જીવન સારું લાગે છે મને પણ.
કેમ, કઈ રીતે સમ સમજાવી શકશો તો?
સિટીમાં કોઈ લોકો આમ નવરા બેસી નહી રહેતા. પણ ગામડામાં ઘણા લોકો નવરા બેસી રહ્યા છે. સિટીમાં લોકો વ્યસ્ત જ હોય છે, અને ગામડામાં ગામડા માં રાત પડે, એકલે નીકળી જાય ફરવા.
હમ, પણ ગામડા જેવી શાંતિ તો નહીં જ ને. શહેરમાં બધા કામ. કામ, કામ. કોઈ આપડે જયારે ગામડા માં જઈએ, તો આમ શાંતિ લાગે મને. અને તો મારા મતે તો
હા, ગામડે જેવી શાંતિ તો ના મળે. અને પોલ્યુશન પણ છે. પણ ત્યા ગાડી એકલુ બધું વ્યસ્ત આપડે રહીએ છે, સિટી માં તો ગામડા ની આમ યાદ તો ઓછી આવે છેને?
હમ બરાબર છે મને તો છે ને સૌથી વધારે ગામડાનું મતલબ જીવન ગમે આમ કેવું કે સવારે ઉઠીએ ત્યારથી લઈને આમ શુદ્ધ હવા આપડી જોડે ખોરાક પાણી બધું શુદ્ધ હોય ત્યાં અને કઈ એટલું ટેન્શન વગરનું જીવન એટલે ટેન્શન હોય પણ એટલું નહી જેટલું શહેરમાં આમ ઉઠીને દોડ ભાગને એવું હોય એવું જીવન તો નથી એટલે મને તો છે ને સૌથી વધારે અ ગામડાનું જીવન ગમે છે
અમારી સો ટકા ની વાત છે હવે તો મને બી બદલવું પડશે મારે બી ગામડાનું જીવન જ ગમે છે
હમ બરાબર છે તમારે હવે એક જ વર્ષ ભણવાનું રહ્યું ને
હા મારે એક જ વર્ષ તમારા
અ મારે પણ એવું જ છે તમે માસ્ટર્સ કરવાના કે નહી
એનું કઈ નક્કી નથી મારા
બરાબર છે હમ
તમે પછી તમે અત્યારે કઈ ડિગ્રી કરો છો
હા હું તો અત્યારે છે ને અ બી બી એ કરું છું
ઓ બીબીએ
હમ હા સારું ચાલો મને બહાર જવાનું છે હું પછી વાત કરું હને
હા હા ચાલો મલ્યે આવજો બાય